હા મારી અવાજ આવે છે, તમને?
હ આવતી છે, કીતુ
હા તો આજે મેં તમને એવું કેતી હતી કે આજે આપણે છે, ને તમને ખબર જ છે, કે આજનો જમાનો કેટલો એડવાન્સમાં ચાલી રહ્યો છે. તો આપણે છે, ને પેલું જે ભણતર આપણા જીવનમાં કેટલું જરૂરી છે, અને અત્યારે તો સાથે સાથે એ આઈ પણ આવી ગયું છે, તો શું તમે એના વિશે કઈક કહો ને જેનાથી મને પણ ભણતર વિશેની માહિ
હા ભણતર એ ખુબ જ જરૂરી છે, અને એ આઈ નો જે આ સ્મા ટેકનોલોજી ના જમાનો છે, તેમાં સાયબર ને એ વિશે પણ માહિતી રાખવી ખુબ જ જરૂરી છે, અ ભણ તર એ મેઇન પાયા ન એકમ છે, જે રીતના ખોરાક, પાણી, રહેઠાણ આપણા માટે મૂળભૂત એકમો છે, તે રીતના હવે તો ભણતર પણ એક મુખ્ય એકમ છે, કારણ કે જે ખોરાક, પાણી, મકાન જે અ જે જરૂરિયાત છે, તો તેને કેવી રીતના અ આપડે અન કરી શકીએ કમાઈ શકીએ? તો તેના માટે ભણ ભણતર જરૂરી છે, કારણ કે ભણતર એ તે છે, કે જે આ પણને ધન પ્રોવાઈડ કરે અને તેનાથી આપણે અન કરી શકીએ ને તેની સાથે સાથે આપણેે જે કમાવ્યું છે, કે જે પણ પોતાના માટે લીધું છે, તો તેને સેવ કરવા માટે પણ આપણાને અ ભણતર અને એના સાથે એઆઈ જરૂરી છે, કે જેનાથી આ પડે સાયબર ફ્રોડથીને બધાથી બચી શકીએ શુ તમને આ વાત સાચી લાગે છે?
હા તમે તો ખુબ જ સરસ વાત કરી જે આ ભણતરની જે વાત કરી ને એ ખૂબ જ સરસ વાત છે, અને તમે જે કહ્યું ને આગળ કે ભણતર એ અ ખોરાક પાણીની જે કેવી જરૂરિયાત હોય છે, તેવી જ રીતે ધન કમામા કમાવા માટે પણ ભણતરની જરૂર પડે છે. એ તો ખુબ જ સાચી વાત છે, અને હું તમને જણાવું ને તો તમે આગળ જણાવ્યું તે પ્રમાણે અત્યારે તો ભણતરનું તો એટલું મહ ત્વ વધી ગયું છે, ને કે વાત જ ન પૂછો સરકારે પણ ભણતર માટેના ઘણા બધા વિવિધ પ્રકારના પગલાઓ લી ધા છે, જેને કારણે અત્યારે તો એક થી બાર ધોરણ સુધી ભણવું ફરજિયાત બની ગયું છે. અને વિદ્યાર્થીઓ માટે તો એની માટે ઘણી બધી સહાયો પણ આપેલી છે. જેમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે, અને મફતમાં શિક્ષણ પણ આ પામાં આવી છે, જેનાથી વિદ્યાર્થી બા ધોરણ બાર સુધી આરામથી તેઓ પોતાનો અભ્યાસ કરી શકે છે. અને અત્યારે તો વિવિધ ગામડાઓમાં વિવિધ ફળિયાઓમાં પણ આંગણવાડી કે પછી આજે શાળાઓ છે, પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલો એ બધી ખોલવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓને કશે દૂર એમ સા અ શહેરમાં જઈને ભણવાની જ ભણવા જવાની જરૂર પડતી નથી તેઓ પો તાના ગામડામાં જ રહીને પોતાનો અભ્યાસ પૂરો કરી શકે છે, અને વા રહી આધુનિક ટેકનોલોજીને તો વિદ્યાર્થીઓને પણ અત્યારે આધુનિક ટેકનોલોજીના ઘણા બધા એવા જે એ આઈ ના જે બધા આવેલા છે, એના વિશે બધું ઘણી બધી એ માહિતી આપવામાં આવે છે, અને અત્યારે તો લગભગ કોઈક ધોરણમાં એ આઈ વિશેની પ્રાથમિક માહિતી માટેનું એક અલગ જ પ્રકારની એક બુ પણ બનાવવામાં આવી છે અને તેઓને તેમાંથી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવે છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી ના નાના નાના પ્રયોગો પણ શાળાઓમાં કરાવવામાં આવે છે અને તેનાથી વિદ્યાર્થીઓને એના વિષની ઘણી બધી માહિતી આપે મળી રહે છે અને શિક્ષકોને પણ હા અને શિક્ષકોને પણ આવી રીતે ઘણી બધી શિક્ષકો ને પણ આવી રીતે ઘણી બધી એ લોકોને પણ તાલીમ આપવામાં આવે છે જેનાથી તેઓ વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ અ
શિક્ષા આપી શકે
હા તમે શું કેશો
બરાબર છે બાર સુધી તો ભણવું જ જોઈએ અને હું તો એમ પણ વિચારું છું કે હાલમાં તો છોકરીઓ એ તો ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ કરવું જોઈએ તેનાથી તેઓ ઘણી બધી કોમ્પિટટિવ એક્ઝામો આપી શકે અને આગળ સારી રીતના સારી જોબ મેળવીને પોતાનું ગુજરાન ચલાવી શકે હ
સાચી વાત છે આજના સમયમાં તો છોકરી લોકો એ પણ ભણવું ખૂબ જ જરૂરી છે કારણ કે પહેલાના સમયમાં તો કેવું હતું કે છોકરી એ ખાલી ઘરની ચાર દિવાલોમાં રહેવાનું હતું એ લોકોને તો ભણાવવામાં પણ ભણાવવામાં પણ ન આવતું હતું પરંતુ અત્યારે તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ પણ બનાવવામાં આવી છે જેમાં બેટી બચાવો બેટી પઢાવો એવી ઘણી બધી યોજનાઓ છે સુકન્યા યોજના આવી ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવી છે જેના દ્વારા છોકરીઓને પણ સરળતાથી અભ્યાસ માં મદદ થઈ રહે છે અને તેઓને પણ સ્કોલરશીપ દ્વારા તે પોતાનો અભ્યાસ સરળતાથી કરી શકે છે અને અત્યારે તો મોટે મોટી જે શહેરો છે ત્યાં તો સમ જેવી હોસ્ટેલો પણ બનાવ આવી છે કે જેનાથી દૂર રહેતા અને અ જે બાળક ગરીબ વર્ગ ન બાળક રહે તે ત્યાં ર તે તેના જો સારા પેજ હોય તો ત્યાં તે હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરી શકે હા એટલે મારું તો માનવું એ છે કે સરકારે બે છોકરીઓને તમે જે પણ આગળ આગળ જણાવ્યું તે પ્રમાણે કે એ લોકોએ ભૂણવું ખૂબ જરૂરી છે અને ગ્રેજ્યુએશન પછી એ લોકો જો એ લોકોને જોબ મળી જાય તો પછી તે પોતાના પ રોભી રહે
ઉભી રહી શકે બરાબર ચાલે આટલી વાત કીટું
હમ